હ હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો આજે આપણે શિયાળા ઋતુ ઉપર વાત કરવાના છે, તો શિયાળા ઋતુ વિશે આજે આપણે થોડીક અ એટલે ડિટેલમાં માહિતી મેળવીશું. તો શિયાળો તો એ બધાને પ્રિય છે, કારણ કે તેમાં ના ગરમીની વાત આવે ના ઠંડીની ના વરસાદનો વરસાદ આવે ખાલી મસ્ત ઠંડા ઠંડા પવનો ચાલતા હોય તો લોકોને શિયાળો ખૂબ જ ગમે છે. શિયાળો ઋતુ વર્ષનો સૌથી ઠંડો ઋતુ ગણાય છે, ભારતમાં શિયાળો સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રહે છે, આ ઋતુમાં હવામાન ઠંડુ અને સુહાવણું બને છે સવારે ધુમ્મસ. જોવા મળે છે અને લોકો ગરમ કપડા પહેરે છે, શિયાળામાં ગરમ ખોરાક અને પીણાની મજા અલગ જ હોય છે, લોકો ચા, કોફી, સૂપ અને ગરમ વાનગીઓ વધુ પસંદ કરે છે આ ઋતુમાં લીલા શાકભાજી, ગાજર, મેથી, પાલક અને તાજા ફળો વધુ મળે છે, જે આરોગ્ય માટે લાભદાયક છે, શિયાળો આરોગ્ય માટે પણ સારો માનવામાં આવે છે. કારણ કે આ ઋતુમાં કામ કરવાની શક્તિ વધારે રહે છે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે છે, ઘણા લોકો પ્રવાસ અને પિન નો આનંદ પણ લે છે પિકનિકનો. આનંદ પણ લે છે તેઓ પિકનિક કરવા માટે જાય છે, પરંતુ ખુબ વધારે ઠંડી વૃદ્ધો અને ગરીબો લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે, તેથી શિયાળામાં ગરમ કપડા પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આ રીતે શિયાળો આનંદ આરોગ્ય અને તાજગી લાવતો સુંદર ઋતુ છે, શિયાળો ઋતુ સૌને ગમતો ઋતુ માનવામાં આવે છે, આ ઋતુમાં વાતાવરણ ખૂબ શાંત. ઠંડુ અને આનંદમય બની જાય છે સવાર અને સાંજના સમયે ઠંડી પવન ફૂંકાય છે, જે મનને પ્રસન્ન બનાવે છે, ઘણા લોકો શિયાળાની સવારમાં ફરવા અને વ્યાયામ કરવા જાય છે. કારણ કે આ સમય આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે, શિયાળામાં લોકો ગરમ કપડાં જેમ કે સ્વેટર, જેકેટ, ટોપી અને મફલર પહેને છે, ગામડાઓમાં લોકો તાપણાં સળગાવીને ઠંડીથી બચવાનો પ્રયત્ન કરે છે. બાળકોને શિયાળામાં રજાઇમાં સુવાની અને ગરમ ખાવાનું ખાવાની. ખૂબ જ મજા આવે છે. આ ઋતુમાં અનેક તહેવારો પણ આવે છે ઉત્તરાયણ, ક્રિસમસ અને નવું વર્ષ લોકો ઉત્સાહથી ઉજ ઉજવે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવીને આનંદ માણેે છે. આકાશમાં રંગબે રંગી પતંગોથી ભરાઈ જાય છે. શિયાળામાં આરોગ્ય સારું રહે છે. કારણ કે આબોહવા શુદ્ધ અને ઠંડી હોય છે. લોકો વધુ કામ કરી શકે છે અને થાક ઓછો લાગે છે. ખેડૂત માટે પણ આ ઋતુ મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણા લોકો આ સમયમાં ઉગાડવામાં આવે છે. પરંતુ ક્યારેક વધુ ઠંડીથી તકલીફ પણ થાય છે. ગરીબ લોકો અને રસ્તા પર રહેતા લોકો માટે શિયાળો મુશ્કેલ બની જાય છે. તેથી આપણે જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાંનો મદદ કરવો જોઈએ. જેટલું બને તેટલું આપણે તેમને આપણા જૂના કપડાંઓ જેમ કે આપણે ન પહેરતા હોઈએ એવા કપડાંઓ કે જે ગરમ છે તો એ લોકોને દાન કરવું જરૂ રિ છે અને તે પણ આ ઠંડી થી પોતાને બચાવી શકે છે. તો એટલા માટે આપણને આ તેઓને દાન કરવું જરૂરી છે. આ રીતે શિયાળો પ્રકૃતિની સુંદરતા, તહેવારોનો આનંદ અને આરોગ્યનો લાભ આપતો એક સુંદર ઋતુ છે. તો શિયાળા ઋતુની વાત જ અલગ છે. જે આપણને આપણા સૌને ગમે છે. તો આ તો થઈ શિયાળા ઋતુની વાત તો તમે પણ બતાવો કે તમને શિયાળા ઋતુ કેવું લાગે છે અને તમે આ ઋતુમાં શું શું કરવાનું પસંદ કરો છો મને એના વિશે જાણવું છે.
જેવી રીતે તમને બતાવે છે શું શિયાળો એક વર્ષનું ઋતુ છે તો પણ તમને બતાવ કે શિયાળામાં શું શું કરવું જોઈએ? આનંદદાયક ઋતુ છે શિયાળાની ઋતુ સામાન્ય રીતે નવે નવેમ્બર નવેમ્બરથી ફેબ્રુઆરી નું સુધી રહે છે આ સમયમાં હવા હવાનું ઠંડુ અને સુમેળ અ ભયું હોય છે લોકો ગરમ કપડા પહેરે છે અને ગરમીમાં ગરમ ચા, કોફી તથા વિવિધ વાનગીઓ અ આ આનંદ આનંદમાં મળે છે. સવારે ધમાસ જોવા મળે છે અને પ્રકૃતિ ખૂબ જ મનોહર લાગે છે. શિયાળામાં આ આરોગ્ય સારું રહે છે કારણ કે આ આ બ બહ બહુમાં તાજગી ભરી હોય છે. ખેતૂડ ખેતૂડ માટે પણ એક આ મહત્વપૂર્ણ ઋતુ છે. કારણ કે ઘણા ઘણા પાક આ ઋતુ સમયમાં તૈયાર થાય છે. બાળકોને શિયાળો ખૂબ જ ગમે છે. કારણ કે તેઓ રમવા અને પિકનિક ના આનંદમાં અ આનંદ મેળવે છે. ઉત્તરાયણ જેવો તહેવાર પણ શિયાળામાં આવે છે. જે લોકોમાં ઉત્સાહ અને ખુશી લાવે છે, શિયાળો પ્રકૃતિનો નવો સુંદર નવી સુંદરતા આપે છે. ઠંડી હવા અ માનને મનને શાંતિ અને આનંદ આપે છે. આ ઋતુ આપણે મહેનત સ્વાસ્થ અને આનંદ આનંદ નું મહત્વ સમજાવે છે. શિયાળો શિયાળો શિયાળો નો સૌથી મનોહર અને, આરામદાયક માન આવે છે, ભારતમાં શરઆત સામાન્ય રીતે તે નવેમ્બર મહિનામાં થાય છે, અને ફેબ્રુઆરી સુધી રહે છે, આ ઋતુ દરમિયાન ખવાનું ઠંડુ અને આનંદદાયક બને છે, ઉનાળાની ગરમી અને વરસાદને બોજ પછી શિયાળાની ઠંડી અ સોને રાહત આપે છે, સવાર અને સાંજમાં સમયમાં સમયમાં ઠંડુ હવા, ફૂકાય છે જેનું કારણે પ્રકૃતિ ખુબ જ સુંદર લાગે છે શિયાળો ન સવારમાં ઘુમસ નું દ્રશ્ય ખૂબ જ આકર્ષક હોય છે ગામડામાં ખેત ખેતરો પણ, સફેદ ધુમ્મસ છ છવાઈ જાય છે અને વૃક્ષો પણ સરબતમાં સબંધમાં ટિમ્પલ ચમકે છે, પક્ષી કરલ અને ઠંડી પવન મનને પ્રસન્ન બનાવી બનાવી દે છે ઘણા લોકો વહેલા સવારે, ચાલવા ચાલવા જાય. છે અને સ્વાસ્થ્ય કાગજ લે છે, સ્વાસ્થ ઋમાં વ્યાયામ અને યોગ કરવાથી શરીર સુંદર રહે છે આ ઋતુમાં લોકો ગરમ કપડા પહેરે છે જેમ કે સ્વેટર શાલ ટોપી અને મોજા, ગરમ ચાય કોફી સપ અને વિવિધ ગરમ વાનગીઓ ખાવાની મજા પણ શિયાળામાં જ આવે છે, ગુજરાતમાં ઊંધિયું જલેબી ગાજરનોો હલવો અને લાડ લાડુ, જેવું વાનગીઓ ખુબ જ લોકપ્રિય બને છે લોકો પરિવાર સાથે બે બેસીને ગરમ ભોજનનો આનંદ મળે છે, શિયાળામાં ખેતૂડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઋટો છે, આ સમયમાં આ સમયમાં. ઘા ઘાઉ ઘઉં ચણા જો અને અન્ય રવિ પાકો ખેતૂનો ખેતૂનો થાય છે. હવા, ઠંડુ હવા પાક માટે અનુકૂળ હોવાથી ખેતમાં સારો ઉપજ મળે છે, અને આ ઋતુ આ ઉનાળા હ ઉનાળામાં પણ બઉ સારું થાય છે અને તમે બતાવો હવે શિયાળામાં તમે શું શું કરો છો?
તો કીધી છે કે ખેડૂતો કય પાકલેે છે, અને શું તેઓ કરે છે તો એ તમારી વાત તો સાચી છે. કે ખેડૂતો દ્વારા ઘઉં ચણા જેવા પાકો લેવામાં આવે છે, તેવીજ રીતે આપણા ગુજરાતમાંની આપણા ગુજરાતની તો વાત જ અલગ છે, આપણા ગુજરાતમાં અલગ અલગ પ્રકારનું લોકો ખાવાની વાનગીઓનો અ આનંદ લે છે, જેમકે તમે કહ્યું તે પ્રમાણે, તો શિયાળો એ લોકોના મનને ગમત એવો ઋતુ છે, અને શિયાળોમાં આપણને મજા પણ આવે છે, એવી ઋતુ છે શિયાળો એ મનને સારું બનાવી દે છે, અને આપણને ગમતો એવો ઋતુ છે. કારણ કે આ ર ઋતુમાં વધારે ગરમી પણ ન લાગે, અને ઠંડી પણી આપણા ગુજરાતમાં એટલી બધી ઠંડી પણ નથી પડતી છે, તો શિયાળા ઋતુ એ બધ ગમી લેતો એવો ઋતુ છે, તો આજે તમારી સાથે, મને શિયાળા ઋતુ વિશે વાત કરીને ખુબ જ આનંદ મળ્યો, અને તમે પણ મને શિયાળા ઋતુ વિશે, ઘણી બધી માહિતીઓ આપી, તો એનાથી પણ મને શિયાળા વિશે ઘણી બધી માહિતી વિશે ખબર પડી છે, તો હું આપનો અંતે આભાર કહેવા માંગુ છું કે તમે તમારો કિંમતી સમય ફાળવીને મને શિયાળા ઋતુ વિશે, આટલી બધી માહિતી કહી છે તો એના માટે આપનો આભાર.
હું પણ તમને આભાર માનું છું કે તમે પોતાની જે સમય મને આપ્યો.